હલો
શું કરો તમે
કઈ ની હું તો બેસેલી હતી અને એમ જ જરાક ટાઈમપાસ માટે એમ ટીવી જોતી હતી
ઓ અચ્છા ટીવી જોતા હતા તમે સમજો.
ટીવી માં પેલું રસોઈ વાળું હમણાં પણ આવે છે માસ્ટર શેફ લોકો હોય છે ને, એમનું જોતી હતી. કે પનીર નું શાક પેલું બટર મસાલા પનીર કઈ રીતે બનેએ.
ઓહ અચ્છા હા તમને આવડે,
હા હમણાં જોયું છે તો આવડી ગયું છે મેમે ક બનાવેલું બી હતું ને હમણાં ફરીથી જોતી હતી કેમ કે ભૂલી ગયેલી મેં જરાક
ઓ અચ્છા કેવી રીતે બનાવે બટર પનીરનું શાક,
હા તો એમાં છે ને શું કરાય કે પેલા તો, ગ્રેવી તૈયાર કરવાની છે આપડે પછી આપડે પે પનીર તો સાઈડ પર મૂકી દઈશ. પહે સૌ પ્રથમ શું કરવાનું એ ગ્રેવી માટે છે ને આપણે કાંદા અને ટામેટા સોરી ટામેટા અને કાંદા અને પછી લસણ હોય. જે લોકો ના ખાતા હોય તે આદુ લઈ શકે ને જે ખાતા હોય ને લસણ તે લસણ આદુ અને મરચા, એ બધાને અને કાંદા જો તેને કાપી નાના બે કાંદા લેવાના. ખાલી પાંચ પાંચ ચાર જણની રેસીપી કઉ છું હું ચાર જણ બનાવે છે તેમાં, બે કાંદા લેવાના ટામેટો ઉપર પણ અમે બે જ લઈ છું અને કોઈ કો શું કરે કે બે કાંદા લે તો એક ટામેટું લઈ છે. વધારે ખાટું જે લોકોને ના ગમતું હોય તે લોકોને પણ મારે શું કે જરાક ખાટું હોય ને એમ બધું બેલેન્સ હોય ને એટલે એટલા માટે હું બે કાંદા બે ટમેટા લઈસ. પછી તેને કાપી દઈશ મોટા મોટા પીસમાં અને પછી લસણ છે તે દસ પાંચ જેટલા લસણ લઈશ, બે મરચાં લઈશ, અને તે બધાને, શું કરીશ, કે કાપીને કાંદા ને જે છે ને કાંદો હોય તે અલગ થી મિક્સર જારમાં ના નાખીને પીસી લઈશ, અને તેના સાઈડ પર પેસ્ટ મૂકી દઈશ અને જે ટામેટુ છે તેમાં, અ લસણ મરચાં આદુ ધાણા પછી તેમાં પેલી કાશ્મીરી લાલ મિરચી આવે ને તે પણ એક ચમચી નાખીને તેને જરા જરાક જ પાણી ના અને થોડુંક મીઠું નાખીને, તેને જરાક હું પેલું કરી લઈશ. જારમાં મિક્સ કરી લઈશ પછી તેને સાઈડ પર મૂકી દઈશ. અને તે બન્નેવ ગ્રેવી મારી તૈયાર છે, હવે બનાવવા માટે. અને બીજી રીતે, પણ બનાવી શકે છે આપણે. શું કરે લોકો કે તે તેલમાં તેલ લઈ છે ને આ બધું જે મેં કાપેલું છે ને તે એક સાથે જ એ લોકો તેને જ્યાં સુધી ટામેટા બધું પેલું ની થઈ જાય ને સર ના ના એમ પોચા નની થઈ જાય ત્યાં સુધી એમ ચલાવે છે ને, પછી છે ને, એ જ પોચા થઇ જાય તો પછી એને કાઢીને ઠંડુ થાય ત્યારે પીસી લેય છે. તેમાં શું ફરક થાય છે તમને કહી દઉં. તેમાં કરવાથી આપણે પાંચ છ મિનિટ ખાલી એક પેલું ગ્રેવી ચલાવવાની હોય, છે જય્યારે તેમાં નાખીએ આપણેે કઢાઈમાં મેં પેલું જે મેં ડાયરેક્ટ કહ્યું છે તેમાં દસ પંદર મિનિટ આપડે ચલાવાનું એમ. વ વધારે વધારે દસ મિનિટ તો ચલાવાનું જ એમ.
ઓ અચ્છા એવું છે, તો તો મેં બીજી રીતે બનાવતી મને જોવા ધારે સારુ પડશે ફટાફટ
તેમજ પડશે ને, કારણ કે એમાં પણ તમે બાફવા માટે પણ બી જરાક રાખશો તે તો જરાક ચલાવું પડશે, હા પણ જરાક જ. બાકી તો બફાય છે એના માટે મૂકી દે છે. અને એમાં બાફવા કરતા ડાઈરેક પીસીને પંદર મિનિટ કરુ તો પણ ચાલશે, ને એ એટલે પહેલામાં પાંચ મિનિટ ને આમાં પંદર મિનિટ તો હવે બંનેવ તો એમ તો મને પણ એ ઈઝી લાગે છે. જો તમે કીધું
હમ કેમ કે પેલ્લાવાળામાં છે ને પછી કાંદા ની સ્મેલ આવે તો માથું એમ ચડતું
હા પણ એમાં બી આપણે તેલમાં જરાક તો ચલાવું જ પડશે. એવું ના કે ડાયરેક્ટ પછી બાફા મૂકી તો હાથ ના લગાવીએ. પછી તેને ઠંડુ કરવામાં કંટાળ આવે ઠંડુ થાય ત્યાં સુધી મિક્સરમાં પીસવાનું. નહી તો જો તમે એમજ ગરમ ગરમ પીસી દીધુ ને તો બધું બહાર નીકળી આવહે.
હા હા એ ની પણ છે સારું છે તમે આ મને કઈ કીધું.
એટલે જો આપડે જયારે અ શું કેહેવાય જો ટાઈમ ના હોય ને ત્યારે એવી રીતે બનાવી શકીએ છે આપણે ફર્સ્ટ રીતે. અને બીજી રીતે જયારે ટાઈમ હોય તો જરાક એમ એફર્ટ કરી લઈએ તો વધારે સરસ બને એમ.
હા ને એ પણ છે. અને બીજું મેં શું કેવું કે ઓ અચ્છા હમણાં બાકી છે.
હા તો તમે પનીર એ બધું પણ નાખ્યું મે એ
હા નહી, એ પણ જાજી તો ગ્રેવી જ જોય
એજ તો. હમણાં ગ્રેવી જે આપણે તૈયાર થઈ, તેમાં કાંદા ને પાંચ છ મિનિટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી પકાવાનું, પછી ટામેટા નાખીને તેમાં મીઠું અને જે બધું મસાલો નાખવાનું હોય તે મસાલો નાખી દેવાનો આપડે.
હમ્મ
પછી તેને મિક્સ મિક્સ કરી તે પંદર દસ બાર મિનિટ પણ ચાલી જાય એવું નહી કે પંદર મિનિટ દસ બાર મનિટ પણ ચાલી જાય. પછી તેમાં ગરમ પાણી નાખીને જે પનીર આપણે ફ્રાય કરેલું હોય, હળદર નમકમાં નાખી નેતે નાખી દેવાનું પછી, તો પેલું જાયફર આવેને જાયફર,
હા,
એ પણ જરાક લોકો નાખે છે, અને પછી મસ્ત આપડું ગરમ મસ ધાણા નાખીને બે મિનિટ પછી બંધ કરી દેવાનું. તો થઈ ગયું આપણું,
ઓ અચ્છા આવી રીતે,
હા આવી રીતે બંને,
હા પણ બટરની નાખું,
બટર તો આપડે જયારે કાંદા બધું ફ્રાય કર્યું છે, ને ત્યારે જ નાખી દીધું બેઠા હતા. આખો હવે તમે ઉપરથી બહુ, નાખો તો નાખી શકો છો, એમ તો ફ્રેશ ક્રીમ પણ નાખી શકાય.
હા હું તો ફ્રેશ ક્રીમ નાખા બટર બહુ વધારે પણ નહી ખાવાનું,
હું એજ કે બટર આપડે પેહેલા જ નાખી તેલ જરાક તેલ અને વધારે બટર હોય છે, એમાં
એજને,
હું, પછી એમાં આપડે છે, ને ઘરે થી મસાલા ને જરાક પનીર મસાલો પણ નાખી દેવાનું એક આવેને જરાક- જરાક એવરેસ્ટ વાળું.
હા અચ્છા પણ બધા કે સુહાનાન વધારે સારું હોય.
સુહાનાવાળું તો ડાયરેક્ટ પછી આપણે ડાયરેક્ટ જ મસાલો જે છે, નેતો ડાયરેક જ એજ મસાલો નાખવાનો બીજું કોઈ નહીં. હાતે પણ મસાલા જરાક નાખી શકાય છે, વધારેની
ઓ અચ્છા મતલબ પનીરનું શાક, ખાવાનું મન થાય કે મેતો કાલે જ બનાવવા આવે તો,
હું મને એમ કવ તમે કેવી રીતે પોહા બનાવો છો,
હા પોહા છે, ને બે -ત્રણ સ્ટાઇલ બનાવ હતો એ કાંદા અને બટાકા મિક્સ. કરીને બનાવ પછી, ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવ એક બટાકા વાળા બનાવો,
હું તો ઇન્દોરી વાળા કે પહેલા મને,
હા સારું તું હું તમને ઇન્દોરી પોહા કું ઇન્દોરી પોહા માટે, તમે શું કરશો એજે પોહા હશે ને પહેલા તો તેને અ બનાવી. જે સામગ્રી તમને જોઈલો છે, પોહા માટે તે તમે એમ મૂકી દેજો જેમ કે બટાકા નાખી. હાતો બટાકા કાપી લેજો નાના- નાના અને પછી. અ કાંદા ને કાપી લેજો કટ કરી લેજો એક સરખા ભાગમાં, એમ બસ, અને ને તેલ લઈ મૂકજો પછી એમાં કડીઅને મરચાં, એ નાખી દેવાનો રાય એ બધું નાખી દીધું તમે હાને, પછી છે ને પોહા નાખી અને પે હું કેહેવાય કાંદા અને બટાકા નાખી દેજુ, અને જરાક પાછા સુધી ગોલ્ડનની છેડાય ને કાંદા ત્યાં સુધી તે, જો અને બટાકા ચાંચ સુધી પોહચાની થાય ને, એકદમ ખાવા લાયક ત્યાં સુધીને થવા દેજો બટાકા ને, હા,
જે આપણે પોહા હોય ને તે આપણે ધોઈ મુકવાનું જે આપણે ધોઈને મૂકેલા છે ને જે પોહા
હમ, હમ, હમ.
હા, તો એની અંદર છે ને થોડુક પેલું ઉપર ઉપર થી મસાલો નાખી લેવાનો હળદર નાખી નાખી દેવાની અંદર પછી નમક નાખી દેવાનું થોડુંક અને થોડુંક તમને ભૂકી મિરચી એમ સ્પાઈસી ચાત ખાવાનું હોય, તો બૂકી મિરચી પણ નાખી શકો તમે.
અચ્છા, મરચા પાવડર.
હા એજ મરચા નો પાવડર પણ નાખી શકો. તો બધું બધું કરીને છે અને મિક્સ કરી દેવાનું સરખી રીતે એમાં જ પછી જયારે આપણો બટાકો થઈ જાય ને એના પછી આપણને જે મસાલા આપણે પોહા તૈયાર કર્યું છે ને, પોહા
હા, હા, હા.
તે પોહા આપણે અંદર નાખી દેવાનું, કઢાઈમાં.
બરાબર.
પછી છે ને સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું અને જો વધારે સ્પાઈસી થઈ ગયું તો થોડુંક ઉપરથી તમે થોડુંક ખાંડ પણ નાખી શકો. આ બધું થઈ ગયું અરે પહેલા ખાંડ નાખી દીધું ને આપણે તો પછી
હા, હા, હા. બરાબર, બરાબર, બરાબર.
હા એજ તો પછી સરખી રીતે આપણે બધું કરી હોય પછી છે, ને થોડિકવાર સુધી થઈ જાય બંધ રાખવાનું પછી એના લીંબુ નાખી દેવાનું લીંબુથી સરખી રીતે મિક્સ કરી મૂકવાનું.
પછી પાંચ દસ મિનિટ એ ઢાંકીને રાખવાનું અને પછી જયારે એનો બફાટ નીકળી જાય ને એના પછી એના અંદર થોડુંક પાણી છાંટી દેવાનું એનાથી એટલા સોફ્ટ તો ઇન્દોરી પોહા બનશે ને કે તમને મેં શું કહું, અને ધાણા પણ નાખી શકે એના ઉપર તમે.
અચ્છા, ધાણા પણ નાખી દેવાનું ધાણા હા બરાબર.
હા એજ અને પછી મે શું અને તમને હું ગુજરાતી સ્ટાઇલ ના પોહા કહું કેવી રીતે બનાવવાના
હા, હા. બરાબર બોલો.
હા, તો ગુજરાતી સ્ટાઈલમાં શું જ હોય તે છે ને ગુજરાતી લોકો જે બટાકા પૌહા એક તો બનાવે ફીમસ છે એ લોકો ના
હમ્મ, હમ્મ, હમ્મ.
તે બટાકા પોહામાં શું કરવા બટાકા પહેલા છે ને બાફી લેવાનું
હમ્મ, હમ્મ.
હા, એમાં છે ને. પેલું આપણે બે રીતે કરીઙશકીએ કે ડાયરેક્ટ તળીને પણ કહી શકીએ. પણ છે ને હું બાફી ને કરે તે વાળું બતાવુ તમને તો પહેલા બટાકા બાફી લેવાના પછી બટા તેના છે ને થોડાક મોટા મોટા પીસ કરવા ને એકદમ નાના પણ ની ને વધારે મોટા પણ નહી.
હમ્મ.
પછી છે ને એક કઢાઈ લેવાની કઢાઈ ની અંદર તેલ નાખવાનું.
તેલ, અચ્છા હા તેલ.
હા, હા. તેલ નાખવાનું પછી એની અંદર છે ને પેલું રાઈ આવે ને રાઈ તે રાય નાખી લો અને ઢાકી મૂકો રાય જ્યારે ફૂટી જાય એના પછી કઢી પત્તા અને અધ પેલું શું કેવાય? મરચા, એ પણ તમે નાખી દો ફ્રાય કરી બધું. જ્યારે થઈ જાય ને, એના પછી જે આપડે બટાકા બાાયફા છે ને
હમ્મ હમ્મ.
તે નાખી દેવાનું અને ઉપરથી ચાખી ન નમક નાખી દો. એમ પણ બાફેલા બટાકા છે તો જલ્દી થઇ જાય એના પછી પોહા નાખી દેવાનો. પછી હળદર નાખી દો અને અ જરાક સાકર નાખી જરાક એકદમ જ જરાક અને પછી લીંબુ નાખી દેજો પછી છે ને પોહાને મિક્સ અને તમે સિંગદાણા પણ નાખી શકો હા. સિંગદાણા એ મેસ સ્કીપ કયરુ કેમ કે મને એટલું ની ગમે તો તમને સિંગદાણા જો નાખવાનો હોય ને તમે કરી પત્તા અને મરચાં જ્યારે નાખશો ને ત્યારે જ સિંગદાણા પણ નાખી દેજો. અ પછી મિક્સ કરી મૂકો, તો આ ગુજરાતી સ્ટાઈલના પોહા તૈયાર. એને તમે સેવ હાથે આપી શકો બધાને ખાવા માટે.
બરાબર પછી એમાં જ્યારે પોહા હું બનાવું ત્યારે તેમાં અમે દાડમ પણ નાખી શકું ને કારણ કે ગુજરાતી પોહામાં દાડમ તો નાખે જ છે બધા.
હા એજ પણ મને શું દાડમ ની ગમે ને એટલે હું દાડમને હાથમાં લઈ લેવા. અને દાડમ સુકા ખાઈ જવા અને પોહા અલગ થી ખાવા.
હા હા. હં બરાબર. પછી તો આપડે તમે, એમ વધારે કઈ કયા પોહા બનાવો છો? આ ઇન્દોરી વાળા કે ગુજરાતી?
ગુજરાતી પોહા હું તો વધારે બનાવું.
હમ્મ બરાબર કોઈ કોઈ જગ્યા તરી વાળા પોહા પણ બધા બનાવે છે ને? હા એટલે આપણા તાં પણ જે મહારાષ્ટ્રના લોકો હશે તે બધું બનાવે છે.
હા એ જ.
તરી હોય છે ને, તે મસાલાને.
એ તો નઈ ખબર મને, સાની તરી કેમ કે હું ખાધું નથી કોઈ દિવસે.
ટામેટું આપે છે અને રસ્સો હોય છે.
અચ્છા હ. અને એ છે ને, ગુજરાતી પોહામાં કોઈ, કોઈ, કોઈ ગુજરાતી લોકો છે ને, સોંફ અને છે ને. અ લીંબુનું ફૂલ નીં આવે, તે પણ નાખે છે.
બરાબર. ચાલો હું ફોન મૂકુ હં ને.
હા, સારું. ચાલો, હને.
મા